હલો હા શું કરે છે.
હું તો બેઠક તું તમે જ કર શ.
હમ તું શું કરો છ હું બેઠ છું હું ચા બનાવ છું. હ
અમારે બી હમણાં ચા બનાવાની.
બનાાય તધ.
હા મળડ બે ન.
હમ
તમે બોલો કેવું ચાલે તમારે.
બ મસ્ કરતા.
તમારા હસબેન્ડ શું કરે.
હા બધમ મસ્ત તારે કેવું ચાલે.
બસ મારે બી મજા.
મજવાના. સારું સાર. બ
સમમે.
વરસાદ આવ્યો હતો કરથી.
હા કાલ રાતે બહુ આવ્યો હતો.
બહ હતા. હછ સર ખબ નિ મને. ટ કે એટલું ધ્યાન નથી.
ત્રેમ
હમ.
હમ.
હ એટલું ધ્યાન નહી આવ્યું કે હ.
ના રાત્રે આવ્યો તો હાલ નતો આવ્યો.
હમ એતો.
હમ. તમે બોલો. જમ્યું તમે?
હમ.
શું બનાવ્યું હતું?
શું? અમારે
હમ.
આમાને વગારલી રોટલી
હા અને બીજું?
વઘારલી રોટી બનાવતી.
હા અને પછી? જોડે કઈ છાંસ બાસ એવું કઈ નતું લાગ્યું?
લાઈ તી.
છાસ લાવવી હતી એમ. અમારા આજે પુલાવ બનાવ્યા હતા.
તમને ભાવે?
હા.
હમ હમ.
પુલાવ અને દહી.
પુલાવ અને દહીએ.
હમ હું બી હવે હા પણ શું કરી એ નથી છાસ.
હમ હમ.
હમ. બશ વાતાવરણ ઠંડુ થઈ ગયું છે.
હા પણ બીમાર હોય ને
હમ. વાતાવરણ બીમાર પડીયુ છે.
હમ.
કાલ તો બપોરની સ્કૂલ છે.
તારે
હમ્મ
હમ્મ સેટરડે ને એટલે.
હ અ.
સેટરડે છે ને એટલ
હા.
તમને મેં સવારે કેટલા વહેલા ફોન કરવાનું કીધું તું કે થોડો વહેલો ફોન કરીએ.
અરે ત્યારે મુ કામમાં હતો બેંકનું બધું કામ પ તાનું હતું.
હમ્મ. . બલ.
. . એટલે .
મ્મીને બધાં મજામાં?
છું.
મ્મી ન બધા મજામાં.
હ અ બધા મજામાં. તમારા ફેવલીમ બધા મજામ.
હા એ .
હમ્મ.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
હમ્મ તમને પિઝા બનાવતા આવડે?
હા આવડેને.
એટલે એમાં શું કરવાનું?
પિઝાનો રોટલો લાવવાનો.
પિજાનો રોટલો લાવવાનો. પછી? હા
સેજવાન ચટ
હા.
પછી સેજવાન ચટણી, આ ચીઝ-ચીઝ
હમ્મ.
પછી કોન પનીર જેવું જ હોય. બનાવું હોય એ બને.
હમ્મ-હમ્મ.
બહ તૈયાર રૂપિયા મલી ને લાય
હમ્મ. એમ બીજું?
તૈયાર રોટલો એટલે બેકરી ઉપર મલે ને?
હા બેકરી ઉપર મલે. પછી માયોનીઝ લગાવવાનું, પછી થોડીક ચીઝ, પઈ પઈ બટર, પછી પેલું કેપ્સિકમ એ બધું નાખવાનું.
હમ્મ. તમને આમા દેશી ખાવામાં શું બનાવતા આવડે?
બધું આવડે.
અહ આપડે શ શું કેવાય, દાળ કઈ રીતે બનાવી?
દાળ? પેલા કોઈ પણ દાળ લેવાની. અને બે ત્રણ કલાક મિ મિસ્ટ કલાક બે કલાક પલાળી રાખવાનું. પછી હ મીઠું નાખીને એને બાફી દેવાની. પછી પહી તેલ ગલમ કરવું એની અંદર રાય જીરું બધું નાખી ના ના ઓહ ડાલ દેવાનું.
હમ્મ એવું એમ.
હમ્મ. દાળમાં બી ઘણી બધી હોય દાલ મખની હોય દાલ ફ્રાય હોય.
બીજું કઈ ના ઓય?
દાળમાં ભી ઘણી બધી આઈ
એવું એમ?
હમ્મ.
એટલે આ દાલ મખની બનાવશ? શું કરવાનું હોય?
દાલ મખનીમાં તો પેલા દાળ બાફી દેવાનું પછી અહ ટામેટા ની ગ્રેવી કરવા હમ્મ. એક હમ્મ. ગ્રેવી કરવાનું. આપ પણ ટામેટા ને આદુ ને લસુણ એ બધી ગ્રેવી કરીને તેલ ગરમ કરીને ગ્રેવી નાખવાની. પછી એમ મીઠું મા લો હળદળ એ બધું નાખવાનું દાળ મખનીમાં મસાલો નાખવાનો પછી એની અંદર દાળ મખની નાખીને ઉકાળી એ વાઈટ ક્રીમ આવે ને એ નાખવાનું. એ એટલા બના ની ને મસ્ત લાગે.
એવું?
હમ્મ.
હમ્મ, પછી બીજું કઈની બનાયો?
હમ્મ બીજું તો કાઈ નઈ.
હમ્મ.
હમ્મ.
પડે ઓેલું શાહી કેવીતે ના પપ્પા બહાર ગયા છે. પપ્પા કલાક રઈને આવશે. મમ્મી બેઠી છે.
હ હા, શાહી પનીર બી એવી રીતે જઈબના. અને ના. દેવાની બઘી ગ્રેવી બનાવાની પછી એ અંદર બધું નાખ
હમ, એવું એમ.
હમ. હમ.
બોલો તમે બોલો બીજુ.
હવે મારે ચા બનવાય છુ હું ચા પીશ.
અચ્છા. બનાવવા માટે શું કરવાનું?
તપલીમાં ચા પાણી નાખવાનું ચાપત્ નાખવાની એને ઉકળવા દે ખાં નાખવાની બે થોડું ઉળ જાય એટ અંદૂ નાખવાનું કરવા. .
હમ એવું એમ.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
અ કોફી બનાવા માટે.
તોફી નવીી વિ રીચફાસ. કોલ્ડ બી મને ને કોફી.
હમ.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
આ થોમસ. પીએમ સરર. મારા પ્રિન્સિપલ એ ક્લાસમાં આવ્યા. સૂચના દેવા તો કેટલી સૂચના દીધી. સૂચના દઈને ને બ બહાર જતા હતા ને તો. પડી જાત બિચારા. બલેન્સ બગડી કર પાસ. દોરે મન જેવું શરીર હા બહ શરીર માં છે. ઘટિયા છે.
આ પેલા છેલ્લા દિવસમાં. મવીમાં છે એવું ને.
હા ઘનશમ જેવા.
ગમશમજ. હ બ બુ ચરા. .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
ત ક્યા હૈ.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
મારા પ્રિન્સિપલે કઈ કામ ના નથી હોતું.
હા એ ના મોક એક મિનિટ. એક મિનિટ બાકી બે મિનિટ.
ને.
પ્રન્સલ અમારા પ્રિન્સિપલ હતા ને પેલા તે તો એક્સપાયર થઈ ગયા હતા બે ભાઈઓ. પહેલામાંત. સરોના એ સાર નું આમ હતું. બપિન સર.
મતિન.
દિપિ દિપિંગ.
હા એવને.
. બનગ.
હમ એલીવું.
હમ. હા પછી મને કરી પછી હ સર આવ્યા એ ભાવના ટીચર.
હમ.
હમ. પછી અમણા વાઇફ હોતા એ એ. હવે હવે નવા આ એક. ખબર નહી હ.
હમ. અમરે તો મનીષ સા. ચેર ઓલા ટ્રસ્ટી ચેરમાન.
હમ્. મનીશટ છે. હા.
મને શાઢી છે ન. ને પેલા ફોર્ચ્યુનર લઈને આવે.
એ નહ ખબર.
એ પેલા ટ્રસ્ટી.
હમ. મન ટીચર માયા માયા માયા માયા ટચ મનષ ટીચર ના.
આમા નિશા તો પીલી પીલી ઘેરી ડોકરી.
હા બધો દાંત સપારી. ખાય મસાલા ખાય હમ. માયા ટીચર. હા. ચલો બાય. હુંકલેલે કરીશું.
હ બ વચા બના બાય.